હલો-
હા કેમ છો-
હલો હા ફઇન તમે કેમ છો-
મજામાં
હા તો આપણે સોશિયલ મીડિયા વિશે કતા હતા કે જો- સોશિયલ મીડિયા ની સારી વાત તો બહુ જ છે બહુ પ્લસ પોઈન્ટ છે. પણ આજે જયારે નાના છોકરાઓ એનો યુઝ કરે છે ને ત્યારે થોડા માઈનસ પોઈન્ટ બી છે. કારણ કે એ લોકોને ખબર નથી હોતી કે એના માટે- શું સારું છે અને શું નથી તો એ તો જે સ્ક્રોલ કરે છે. જે આવે છે એ બધું જ જોએ છે તો એના માટે કઈક તો આપડા- ઇન્ડિયામાં એવું રેગ્યુલેશન નથી કે આ એજ પછી જ સોશિયલ મીડિયા નો - યુઝ કરી શકો છો એ એક હોવું જોઈએ આપણામાં કારણ કે- તો શું છે કે બધા એવી રીતના એનો યુઝ લિમિટમાં કરે- આમ તો શું છે છોકરાઓ માટે બેનિફિટ નથી બાકી તો જ છે એકદમ- મોટા માટે તો સારું છે એકટાઈમપાસ બી છે અને નવું જાણવા બી મળે છે.
હા હા હા બિલકુલ સાચી વાત તમારી- તો મને તો એવું લાગે છે કે જો આજના બાળકો ન જો- મબ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે તો એ લોકોને પણ થોડું ઘણું જાણવા તો મળે- કારણ કે આજે સોશલ મીડીયા આટલું બધું જે ફેલાઈ રહ્યું છે સોશિયલ મીડિયાને કારણે શું કે આજના જેન જી જનરેશન છે એટલે હમણાંની જે નેક્સ્ટ જનરેશન આવશે એમાં શું કે જો બાળક નાનું હોય ત્યાંથી જો મોબાઈલ લે તો એ લોકો એટલા એડવાન્સ લેવલ ના હોય કે કે એમ એ લોકો ન કોઈ વિચાર શક્તિ જ કઈ અલગ હો તો મારું એવું માનવું છે કે એ લોકોને મોબાઈલ એ લોકો સારી રીતે ઉપયોગ કરે તો મતલબ સારું કેવાય બાકી
હા
ખરાબ રીતે ઉપયોગ કરે તો ખરાબ કેવાય બાકી તો નાના છોકરા મોબાઈલ યુઝ કરે એમાં કોઈ ખોટો નથી કારણ કે હમણાંની જે એડવાન્સ ટેકનોલોજી છે જે એ એઆઈ જનરેશન છે હમણાંની તો એ આઈ જનરેશન માં તો ઓફ કોર્સ કે એ લોકો એ માર તો એવું જ છે કે ફોન નો ઉપયોગ કરવો જોઈએ પણ એ લોક કઈને કઈ એ આઈ જનરેશન વિશે ખબર પડશે કે શું છે એને એને કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને આગળ જઈ તો તમને પણ ખબર જ હશે કે આગળ જતા બધું જ આખું એઆઈ જનરેશન થઈ જવાનું છે એ માટે એ લોકો એ લોકોને તો બેનિફિટ માટે મોબાઈલ ફોન નો ઉપયોગ કરવો જોઈએ એવું મારું તો માનવું છે
ના એ તો બરાબર છે તમે કીધું એ સાચી વાત છે કે એનો ઉપયોગ કરવો જોઈએ પણ હવે જે છોકરાઓ ઉપયોગ કરે છે ને એના લીધે એ લોકોને થોડુંક ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે કારણ કે પેલા નાના બચ્ચાઓ કેવી રીતના હતા ને સ્કૂલ થી આવે એટલે એ લોકો ને એક વાર તો ઘરની બારે દોડવા જોયતું તું ને આજના છોકરાઓ શું છે સ્કૂલ થી આવે એટલે પેલા ફોન લે છે હાથ માં એટલે એ લોકોને એક તો ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે એના લીધે અને જેટલા તમે ફિઝિકલી એક્ટિવ હશો ને તમારું બ્રેન બી એટલું સારું વર્ક કરે છે અને આના માં એ લોકો થઈ જાય છે કે થોડું શું છે ફિઝિકલ એક્ટિવિટી જોઈએ કે પછી આપડા અમુક બોડી પાર્ટ જેમ કે આઈસ માબી એની આ થોડી સ્ક્રીન ટાઈમ વધે એટલે એની ઇફેક્ટ સારી નથી આવતી એટલે એક એજ સુધી થોડું લિમિટેશન મારા હિસાબે એવું છે કે થોડુંક એજ સુધી લિમિટેશન હોવું જોઈએ પછી જયારે એ લોકો પોતાની જાતે જાણતા થાય ને કે મારા માટે આ વસ્તુ સારી છે આટલા કલાક મારા માટે ઠીક છે ઓકે છે કે વાંધો નહીં આટલો સ્ક્રીન ટાઈમ મારા માટે ઓકે છે. તો પછી કાઈ વાંધો નથી આવતો જો એ લોકો એની સાથે સારી રીતે ડીલ કરી લે તો કાઈ વાંધો નથી આવતો નહી તો પછી થોડું એવું લાગે મને કે એકદમ નાની એજ ના જયારે છોકરો આપડે કઈ ને પાંચ છ વર્ષ ના છોકરા હોય ને તો એ થોડા દૂર રે એટલું સારું એના માટે બાકી તો જો એઆઈ જનરેશનશ છે હા આજે નેક્સ્ટ હમણાં તો જેન ઝી છે પછી જેન આલ્ફા બીટ તો ક્યાંનું ક્યાં જવાની જ છે એ તો ખ્યાલ જ છે બધાને પણ એ લોકોને તો હવે એવું લાગે છે ને કઈ શીખવાની જરૂર નથી એ લોકો આમ બાય બોન શી ખીને આવતો હો ને એવું લાગે છે મારે તો બધું એ લોકોને સ્ટાર્ટિંગ થી જ બધું આવડતું જ હોય જે કઈ આપણને ના આવડતું હોય એ લોકો આમ ચુટકીમાં બધું સોલ્વ કરી દેશે
હા બિલકુલ સાચી વાત છે તમારી કે એ લોકો ફોનનો વધારે ઉપયોગ કરો તો ફિઝિકલ એક્ટિવિટી એ લોકની ઓછી થઈ જાય છે એ તમારી વાતમાં હું એગ્રી કરું છું. કેમ કે એ તમારી સાચી વાત છે કેમકે જો એ લોકો ફોનમાં વધારે યુઝ કરે એ લોકોને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે પરંતુ જો એ લોકો ફોનનો ઉ ઉપયોગ કરવા સાથે એ લોકોના ફોનનો ઉપયોગ લિમિટમાં કરીને એ લોકો જો બહાર રમવા જતા હોય તો એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી ચાલુ રહે એ એ વાત સાચી છે તમારી
હા
તે ફિઝિકલ એકટીવેટી મેન્ટેન રાખવાની પણ ખુબજ જરૂરી છે ફિઝિકલ એક્ટિવિ આપણે મેન્ટન રાખીશું તો એ આપણ માઈન્ડપણ સારી રીતે કામ કરશે એ કેવાયને કે આખો આખો દિવસ ફોનનો યુઝ કરશું તો ઘણી બધી બીમારી થઈ શકે છે જેમ કે આપણને માથો દુખાવાનો થઈ શકે છે આંખ આંખમાં પ્રોબ્લેમ થઈ શકે થઈ શકે છે તેમ ઘણું બધું ને ફોન રેડિયેશન છોડે છે એટલે એમાં ઘણું ખરું આપણને નુકસાન થાય છે તો મારું પણ એવું જ માનવું છે કે હા ઉપયોગ કરવો જોઈએ પણ લિમીટેશનમાં કરવો જોઈએ
હા લિમિટેશનમાં કરવો જોઈએ અને પ્લસ મારે તમે એવુંબી નોટિસ કર્યું છે કે પછી છોકરાઓ શું છે કે આ આજુબાજુના ફ્રેન્ડ સર્કલ સાથે કે એ લોકો મેચ નથી થતા કારણ કે એ લોકો ઘરમાં એકલા રહી જાય છે ફિઝિકલ એક્ટિવિટી માટે કરીને અ એ લોકો ગ્રાઉન્ડ પર જતા નથી તો એના અને એના લીધે એ લોકોના ફ્રેન્ડસ સર્કલ બહુ હા સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સ હશે દુનિયાભરના ઓન આવી રીતના ફોન પર તો ઘણાય ફ્રેન્ડ હશે જયારે ફિઝિકલ વાત આવે છે તો એલોકોનું ગ્રુપ એક લિમિટ બની જાય છે. કે પેલાના ટાઈમમાં કેવા મોટા મોટા ગ્રુપો હતા ફ્રેન્ડસર્કલ કે આજે એલોકોને પછી ક્યાંક આપડે લઈ બી જઈએને સાથે ક્યાંક બારે તો બી એલોકોને કંટાળો આવે અને ત્યાં જઈને બી બહાર જઈને બી એલોકોને ફોનજ જોઈતો હોય છે. એટલે એ હવે એલોકોને એક આદત જેવું બની જાય છે છોકરાઓને અને હવે બાકીએ સારું છે કે સોશિયલ મીડિયા છે તો આપણા મોટા લોકો માટે બી સારું છે અને પછી હું તો કઉંકે સિનિયર સિટીઝન માટે બી બેસ્ટ છે આજે સિનિયર સિટીઝન બી બહુ સરસ રીતે એનું એક ટાઈમ પાર્ટ્સના રીત તે બી બહુ સારો યુઝ કરે છે અને ઘરે બેસીને બી હવે નવું નવું શીખવાનું હું ટ્રાય કરે છે સિનિયર સિટીઝનબી આજના આપડા
સાચી વાત છે અને સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જે તમને કહેવાયને કે પોતાનું જે એક એક શું કેહેવાય એને સ્કીલ હોય તમારી સ્કીલ ડેવલપ કરવાનો એક મો કો આપે છે તો એ સોસીયલ મીડિયા દ્વારા આપણે કરી શકી છીએ કારણ કે સોશિયલ મીડિયા એટલું પ્રસિદ્ધ થઈ ગયું છે કે સોશિયલ મીડિયા પર તમે આજે ઘણી ખરી વસ્તુ મૂકીને આજે તો ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ થઈ ગયા છે.
ઇન્ફ્લુએન્સર એક એડવરટાઈઝનું માધ્યમ બની ગયું છે કે આપણે પેલા કેવું એડવર્ટાઈઝમાં એટલા ખર્ચા કરતા તા તો હવે શુ છે એક સિમ્પલથી ચલો સોસીયલ મીડિયામાંબી તે ખર્ચા એવું નથી ઘણા કરે છે પણ એક સિમ્પલ પોતેબી પોતાનું એક આપડે બનાવીને રીલ વગેરે નાખીને તોબી એડવર્ટાઈઝ સારી એવી થાયછે અને એમાં શોપિંગનેબી મને લાગે છે કે ઘણું બધું એમાં પ્રોફિટ થાય જ છે બધાને ઓનલાઈન રીતે બી
હા બિલકુલ સાચી વાત છે કેમ કે મારું મારું પોતાનું એક બ શુઝનું બિઝનેસ ચાલે છે કે મારી શોપ ચાલે છે શુઝની તો મેં પોતે અહ સોશિયલ મીડિયા દ્વારા અમારા અહ શુઝ બ્રાન્ડની અહ અહ કેવાય ને રિપ્યુટેશન લડી શકું છું અને રેપ્યુટેશન સાથે સાથે કેવાય ને કે મારી માર્કેટિંગ પણ સારી થઈ જાય છે એ બહાને અને માર્કેટિંગ થતા
માર્કેટિંગ થતા થતા મારું વેચાણ પણ વધે તો મને સોશિયલ મીડિયા તો મારા માટે ખુબ જ અહ સારું લાગે છે.
હમ્મ, બરાબર છે સાચી વાત છે એવી રીતના ઘણા લો કો એનો ફાયદો ઉઠાવ્યો છે કે ઘણા ને એના લીધે પ્રોફિટ થાય જ છે એ યુઝ કરીને તમે કેમ કીધું તમે તમારે એક બ્રાન્ડ બનાવી છે એવી રીતના બધા પોતાને ને આગળ વધી શકે છે આ તો ઠીક છે તમારો એક બીજ નેસ છે ના બી હોય તો આપડા હાઉસ વાઈફ છે કે એ લોકો ઘરની નાની નાની એક્ટિવિટીઝ અહ પોતાની જે રોજ બરોજની એક્ટિવિટીઝ પોસ્ટ કરીને બી સારું એવું એ લોકો અર્ણ કરી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા કે એના વ્યુસ એટલા વધારી રહ્યા છે એટલા એના અહ ફોલોવર્સ હોય છે કે એના લીધે એ લોકો સારું એવું કમાઈ રહ્યા છે. એ જોઈએ તો કઈ નઈ નાની નાની એક્ટિવિટી સિમ્પલસી કન્ટેન્ટ બનાવીને સારું એવું કરે છે બધા. તો એ તો છે કે બધાને એનાથી ફાયદો બી છે.
હા બિલકુલ સાચી વાત છે. મારે પણ એવું જ છે કે મારે પ્રમોશનનું પ્રમો શન થઈ ગયું છે મારી બ્રાન્ડનું અને બીજી તરફ એ કે મારા જે ફોલોવર્સ વધે છે, લાઈક વધે છેે, શેર વધે છે એના પણ મને અલગથી પૈસા મળે છે તો મારા માટે તો બેસ્ટ બેનિફિટ છે કે મારી બ્રાન્ડનું પ્રમોશન થાય છે, તેનું પણ માર્કેટિંગ થાય છે અન મને ઉપરથી જે સોશિયલ મીડિયા દ્વારા જે અ અ પ્રમોટ કરવામાં આવે છે અને જે પૈસા આપવામાં આવે છે તે પણ આ મળે છે તો મારા માટે ખુબ જ ફાયદાકારક છે કારણ કે હું બંને પ્રોફિટ રહી શકતો
તો એ સોશિયલ મીડિયા મારા માટે ખુબ જ ફાયદાકારક છે એવું મને લાગે છે.
નહી બરાબર છે તો આજે આપડે સોશિયલ મીડિયાના વિશે તો બહુ સારી એવી ચર્ચા કરી. નવું નવું
હા, બિલકુલ સાચી વાત પણ મારું તો
તો સારું જ છે એજ હમ્મ.
સોશલ મીડિયા આજે આજે છે મતલબ એમાં ઘણાખરા ફાયદા તો જોયા પણ એના ઘણા બધા નુકસાન પણ છે કેમ કે સોશિયલ મીડિયા છે જેમાં અનેક વસ્તુઓ પોસ્ટ થતું હોય છે જેમકે અમુક વાર કેવું થાય છે કે અ જ્યાં વસ્તુ નહી રિલીઝ થવાની હોય બહાર પડી જાય છે તો એ વસ્તુ બીજા હાથમાં મોટા વ્યક્તિના હાથમાં આવી જાય છે વધુમાં વધુ શેર થઈ અને પોતાની પ્રાઈવેસી ગુમાઈ દે છે. એ ખોટી વાત છે મને તો એવું લાગે છે.
હા, એ બી ખોટી વાત છે કારણ કે આમાં શું છે કે હવે જો આખો વિડીયો હોય ને તો એની એ નાની એવી ક્લિપ હોય એ લોકો મૂકે છે તો હવે એ જયારે વિડીયો બનાવ્યો હશે એ વ્યક્તિએ તો એનું ઇન્ટેન્શન શું હશે? તો આગળ પાછળનું આપડે ન જોતા ખાલી એટલું ક્લિપ લઈ અને એ વ્યક્તિ વિશે આ પડી કઈ ધારણા બીજી જ બની જાય છે જયારે રિયાલિટી કઈક બીજી જ હોય છે. એવું બી ઘણી વાર થતું હોય છે. કે એ ડિપેન્ડ ઓન કે જે પોસ્ટ કરે છે આપણને કેવી રીતના કર, એનું ઇન્ટન્શન શું છે? એ આપડે સમજાય છે એ વસ્તુ જોઈને કે જે હમણાં આપડે જોઈ રહે છે કે આ ખા દેશભરમાં પ્રોટેસ્ટ વગેરે ચાલી રહ્યું છે તો એમાં એવું છે કે બધા પોતાના ફાયદા પ્રમાણે બધું પોસ્ટ કરે છે અને પોતાના ફાયદા પ્રમાણે એ લોકો એને સપોર્ટ કરે છે.
હા, બિલકુલ સાચી વાત છે અને આજે ઘણા બધા બ્લોગર પણ આ બ્લોગ બણાઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે તો એ લોકો પણ એક અ ઈન્કમનો સોર્સ બની ગયો છે એ લોકોનો કે તે લોકો એ લોકો ઈન્કમ એ સોશિયલ મીડિયા પર જ નિર્ભર હોય છે પૂરેપૂરું.
હા, બરાબર છે.
હા હા, ચાલો તો તમારા જોડે વાત કરીને મને ખુબ જ આનંદ થયો તો આપે નવા નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહીશું.
અચ્છા મડીએ આપડે ઠીક છે.